હાલો અવાજ આવે છે?
હા
હવે
હા
મને તારો ક્લિયર આવે તો બોલો બીજુ
હેં?
છું જયમો?
હેં કે હું આ ખાવા માં આયી જે બાકી
બપોરે હું ખાધું?
હેં?
બપોરે હું ખાધું?
બપોરે બટેટાનું શાક ખાધું પછી રોટલી ખાધી પછી ટમેટા ખાધા પછી પાપડ ખાધો પછી પછી ભુંગરા ખાધા તે હું ખાધું?
મેં તો મેંય બટેટાનુ શાક, રોટલી, દૂધપાક, પુરી એવું ખાધુ
હોય બાકી હું હાલે તબિયત પાણી હારા ને?
તબિયત પાણી તો હારો અટાણે તો નરવા હી
અટાણે?
નરવા હી આમ હાજા સારા
ઓય અમે નરવા જ છીએ તંઈ અત્યારે ક્યાં હો બાકી?
અત્યારે તો ઉં બારગામ જાઉં છું
હાં ક્યાં વરી કઈ બાજુ ભાયગા?
ઈ નો ઈ નો કેવાય
હેં?
ઈનો કેવાય,
એ હા બાકી હુ હારું બધુંય,?
અમારે તો બકીલ સારું જ છે,
હે
અમારે તો બધી સારૂ જ છે, અમારે બીજા એકય અવાજ આવે છે,?
ઊભો રે હાલો હ બોલ,
હાલ આવ્યો અવાજ,?
હા, હા
અમારે તો પૈસા નુ હાલેવા.
ઓય તેકે દી આવવાનો છો પાછા,?
અચ્છા હવે બે ત્રણ દિવસમાં આવીએ.
હા કેવાક વરસાદ પાણી હે બાકી,?
વરસાદ પાણી તોહીયા આવું નથી તમારે કેવા છે,?
અમારે તો ત્રણ -ચાર દિવસ પડ્યો નથી, હવે.
અમારે અહીંયા એવું જ છે, ત્રણ ચાર દિ લા પડો નથી,
ત્રણ -ચારદી અમે નથી થતી,
બાકી શુંલેમ ધંધા પાણી હાલે,? કપાસ વાવો છે,? અમારે તો હતું એ બાને,
તમારે,
તુવેર,
ઓય હ હાથી તુવેર હારી,
હું તમારે પાણી વાળી જમીન હશે ને,?
હા હો અમારે પાણી વાળી ફૂલ પાણી આવે ને અમારે ભાદર ડેમ બે પાસે ર એટલે તો પાણી હોય નકરુ,
અમારે પાછી પાણીની થોડી અછત એવું,
ઓય હા એટલે કુંકે તમે તુવેર વાવો હા,
હા એઈમાં હો છું, લેયને
હા બાકી હું કરે મારા નાની ને બધા,?
એ તમારા નાની તો બધા મજા મજામાં હે,
એહા એમને હું,
હા રે જેવું જ ચાલુ રાખજે, જો આપડે ફૂડસલાડ બનાવું તો શું નાંખવાનું હોય,? ખબર હે ભાઈ આઈડિયા,?
ફ્રૂટ સલાડમાં દૂધ જોઈ દૂધ ને પેલા ગરમ કરવાનું,
પછી એમાં,?
ખાંડ નાખવાની. પછી એમાં જો સફરજન નાખવાનું પછી કેળા નાખવા નાખવાના ભાવે તો કેળા, નાખવાના અને પછીમાં નાખવાનું કાજુ, બદામ.
કાજુ બદામ,
હ અને પંજાબી શાક બનાવી શું કરવાનું.?
પંજાબ શાક વાલો પંજાબી ન મસાલો પાણીમાં ગ્રેવી તરીકે પલારવાનો. પછી એનો વધાર મારવાનો,
ઓહા પાણીપુરી બનાવી હોય તો,?
એમાં તો પુરી તો તૈયાર મડે‌ છે. ઘરે ઓલું તેલ માં તરવી પડે તરેલુ અને અને બટેટા બાફીને એમાં ચાટ મસાલો જેવું નાખી દેવાનું.
એ તો પછી પૂરી તો ઘરે લઈ તૈયાર જ લેવાય ને ઘરે કોણ પી એડ કરે.
ત્યાંર લેવ પણ એમાં બટેટા બાફી ચાટ મસાલો ચટણી મીઠું ની નાખી દેવાનું
હા
હા બીજુ
ઈ વાત હાચી બીજું કઈ શીખવું હોય તો કયો
પાણી પુરી તો હાવ સેલી
હા
આતો મને પાવ ભાજી સુગંધ આઈને એટલે કેતો પાવ ભાજી નું શું હાલે
પાવભાજી માં બધી વસ્તુ જોયો પેલા તો ઓલુ જો ભીંડો તો ના હોય એમાં
એમ તો અમુક લોકો નાખે ને અમુક ના નાખે એવું હોય આમા
આમાં એતો હોય પછી પાાવ તો તૈયાર મળી જાય.
હા જેને જે ભાવે રોટલી હારે એ ખવાઈ
રોટલી એ રે તો ન મજા આવે પામ પાવ પેલા શેકી નાખુ સે. પેલા બટર વાળા મજા આવે. ને ભાજીમાં તો બટર બટર જોએ પછી વટાણા જોઈ પછી
અમુક તો ચીજ વાળી બનાવે.
હે
ચીજ વાળી બનાવે એમ કયો
હા એ ચીજ વાળી બનાવતા હોય એમાં વાંધો નહી. ઈ પણ આ નાના છોકરા ખાય ને એ ગના હારાઓ
હા એ ખાય ભાઈ છોકરોને ભાવેય હારી
તો હું
મજા આવી જાય
હા હું ક્યારે કામ હોય ને ઘરે ખાવાનો ન બયનું એ તો આપડે લીયાવે કોઈક દી ભાજી એમ કે ખાઈ લો ભાઇ
ખાઈ પછી
હમ્મ
તો કયો બીજું નવી બીજું
નવીન માં તો હમણાં બનાવાની હે ને પાણીપુરી તી એનું કંઈક કેતો તો તને પાણી કેમ બને પાણી પૂરીનું
એ ઓલો ફુદીનો જોઈશે.
ફુદ ફુદીના ને પાણી માં પલાળી ને બાફવાનું હા સ્વાદ આવે ને પછી એમાં ચાટ મસાલો એમાં ચણા નો લોટ રોટલી નું ગુથીએ એમ પાણી નાખીને કર નાખવાનો ઢીલો એ પાટલો જોઈને હાથેથી વણી નાખવાનો
પછી ચીપ્સ ચીપ્સ ઓલી લસણ વાળી બનાવવી હોય તો કેમ બનાવવાની
તો પેલા લસણ મરચાં નું પેસ્ટ કરવાનું મીઠું નાાખી ઓલી ખાંડણી હોય ને એમાં
હમ
પછી પેસ્ટ કરીને પાણીમાં પલાળવા ની હમ પછી એને ચીપ્સ ને ચીપ્સ ને એ ફ્રાય કરવાનું.
હમ પછી ઓલી આપડે બધાય બનાવે પીજા ઈ કેમ બનાવે? તેના બહુ બનાવે રોટલા જેવું હોય ને
તો તૈયાર હોય ઘરે બનાવ હોય તો મેંદા ના બને અને ઓલા ભ દેશીએલા ભખરી બનાવીએ એમ
હા, વેજીિટેબલ-વેજીિટેબલ હુ આવે એમાં કાંઈ ખબર હે? કેપસીકમ.
હા. ગાજર, ટમેટા.
બસ.
હહ કાકડી હ દ નાક હોતે.
બસ એટલામાં થઇ ગઈ?
અને બાકી ચીઝને ઓલુ મોજરેલા એવું બધું નાખવાનું.
ઈ જ તો પછી નાના છોકરા ખાય. આપણે તો કાંઈ ખાય નહીં જોકે. એને બધાને બહુ ભાવ્યા બચ્ચા ઓ ને. હા તું છોકરા ને
બ
બાકી,
આપડે તો એવું ના ખય આપડે તો દેશી ગાંઠિયા ભજીયા વાળા ભજીયા તોયો કે એમ બના બનાવ
હ જે ચણા નોટો ફોલા હઉ ઢીલો કર નાખવાનો મેથી કોથમી ને મરચા ને લીલું લસ. હ બનાવી દે થોડોક લોટ કઢણ જેવો રાખવાનું.
રેડી રેડી અરા ભાઈ ભાઈ આઈનો ઘટે.
તો ઓલા ગોટા બનાવા મેથીના. હ તો જીલો મેથી કોથમીર ને લીલુ લસણ અને આદુ મરચુ ને એવું હું બધું નાખી દેવાનું. તેલ ગરમ આવે એટલે પાડી દેવુ.
હા હાલ કેની ફરવા જવું હોય બીજું તો પછી.
પરવતો અટાણે વરસાદ છે તો માથે આપણે પહાડ બાજુ-બાજુ જઈ.
ગીરના જાય હું તો કવ.
પહાડો માં આપને મજા આવે.
હા ગીર ના જઈ મને ્યાિયાં હથી માથે દત્તાત્ર ચડી ને આપડે ખાઈ મેગી એલા. મજા જ એવી રાખે.
અરે એમ ન રહે.
હ તો.
ઈ બાજુ નહીં, આમ બાજુ
તો હિંગ મા લ જ
એ તો આપડે બહુ દૂર પડે.
તો પછી વા જઈ ને આપડે શું કેવાય આપડે વાહે એવું આપડે સૌરાષ્ટ્રમાં કિવાય બોલું.
સૌરાષ્ટ્ર તો આપલે બહુ દૂર પડે.
સૌરાષ્ટ્ર શું દૂર? આ તો આ જે શું કેવું?
હમ, ત્યાં જઈ શકાય માતાજી ના દર્શન કરવા.
હા, બોમબાજી ના દર્શન કરી.
હા, અંબાજી અંબાજી માતાજી ના દર્શન કરી. એ બધુંમ કલ્ચર એ બધ શિયાળા માં ગ ને, બરફ બરફ ને બધું હોય.
હા, એ તો પછી અહિયાં પણ માઇનસ માં હોય ને, એટલે આપડે રહી ન હો શિયાળામાં.
તો પછી કઈ એડજસ્ટ કરવું પડે આપડે.
એ તો વાત સાચી.
હા.
હમ, બીજું બોલો બોલો.
બોલું આપ કેવું કયું તેમ?
કે વાડી એ તો પાણી ફૂલ ધ મજા આવે, અમારે તો હમણા ગેલા બે દિવસ વરસાદ પડ્યો એમાં તો ફૂલે ફૂલ બાકાજી ક જ બોઈ લીધી, એટલે એમાં પાણી તો ખૂટે એમ નથી.
એવું છે.
હા, બે દીધ તો વરસાદ આવતો ને જરીક જરી આવ્યા હ, જે પણ ખાલી પલરે, એટલું આવડે આવે બધું.
હટ છું, ના જ હોય જટ.
ઝીણા-ઝીણા આવેને, આવતો જ નથી વરસાદ. હ, સુરત માં કેવો આવ્યો, ગજ નો કા.
કેમાં?
સુરતમાં.
હા, તો ભૂખ કાઢી નાખીએ હો.
તો હું આર્કેડ ઓલું નભરાઈ ગયું, આખું પોદાર આર્કેડ.
હા, સોલો કોમ્પ્લેક્સમાંઈ ગું
કેવડો નુકસાન થયો, દોઢસો, દોઢસો કરોડ નું નુકસાન થયું બોલ.
નુકસ ગજા ઘટ
હ.
તે મજા જટ.
હા, હાલો રાખું.
હા, હા, હલો.
હારું.